હા બેન
હા મજામાં બોલ શું કરે છે.
બસ કઈ નઈ હવે કામ કરતું મારે હવે થોડી વાર આડી પડી તિ
હમ હ હું પણ હમણાં મારા ફોનિકસ ના ક્લાસીસમાં જઈને આવી.
અચ્છા મને ફોનક્સ વિશે જરા સમજાવો ને એમાં શું હોય છે ફોનક્સ માં.
જો ફોનસ છે ને એ હમણાં આજકાલ બધી જ સ્કૂલોમાં બહુ જ ચાલે છે. સ્પેશિયલી જેને ઈંગ્લિશમાં ભણવાનું હોય ને. એ ઇંગ્લિશમાં ભણવા માટે ફોનિક્સ બહુ જ જરૂરી થઈ ગયું છે. એમાં શું હોય આપડે પેલા કેવું ભણતા હતા. એબીસીડી લખાવતા હતા આપણને પછી એના સ્પેલિંગ શીખાવતા હતા આપણને. એ સ્પેલિંગ આપણે પાંચ પાંચ વાર લખવા આપતા હતા ને પછી એને મોડે કરવા આપી દેતા હતા. એટલે કે આપણે અ રટ્ટા મારીને યાદ કરી લેવાનું હોય. બરાબર હવે આ ફોનિક્સ એટલા માટે શીખવાડવામાં આવે. કે છોકરાઓ એ રટ્ટા નહી મારવા પડે. એ લોકો ના અ જે જેટલા બી લેટર હોયને. એ બધા જ લેટરના સાઉન્ડ શીખવાડવામાં આવે. એટલે કે સપોઝ. હા સાઉન્ડ એટલે એને એમાં છે ને એ હોય ને એ. એ લેટર છે લેટર નું નામ એ છે પણ એનો સાઉન્ડ જુદો છે. બરાબર એનો સાઉન્ડ છે એ. એને બોલવું હોય તો એ બોલવાનું હોય હવે એપલ બોલે ને. તો તું એપલ નહી બોલે શું બોલીશ એપલ. બરાબર. તો એવી રીતે બી છે તો બી નો સાઉન્ડ શું આવે બ. સિંહ છે સિંહ નો સાઉન્ડ આવે ક બરાબરને. તો આવી રીતે છોકરાઓને અ સાઉન્ડ શીખવાડવામાં.
અચ્છા પછી એના પરથી સેન્ટેન્સ કેવું કઈ બનાવીને કઈ બોલવાનું કઈ લખ. ખવાનું એવું કઈ આવે એમાં.
એમાં ડાયરેક્ટ સેન્ટન્સ નહી આવે એમાં વર્ડ શીખવાડવામાં આવે. એટલે હવે હું સાઉન્ડ બોલું ને એટલે તરત સામે વાળા બાળકોને. અ શબ્દ આખો બનાવીને લગતા આવડે. આનું મહત્વ એજ છે કે છોકરાઓને રટ્ટા નહી મારવાડ. પડ લર્ન બાય હાર્ટ નહી કરવું પડે એ લોકોને અ. સાઉન્ડ હોય ને સાઉન્ડ આવડી જાય પછી આપડે ખાલી બોલીએ. જે શબ્દ બોલીએ ને એ એ લોકો ને સ્પેલિંગ ઓટોમેટિકલી એ લોકો લખી શકે. હવે હું એમ પોલીસ કે પેલા એ લોકો સાઉન્ડ શીખડવામાં આવે બ બ નો સાઉન્ડ એ નો સાઉન્ડ ને ટી નો સાઉન્ડ એ લોકો ને આવડી ગયો પછી એ લોકોને હું પેટ ન સ્પેલિંગ લખાવીશ કે ચલો બેટ લખો બ એ ટ એટલે એ લોકો બેટ બ લખશે એ એટલે એ લખશે અને ટ એટલે ટી લખશે સમજાય
ઓકે ખાલી વર્ડ્સ આપડણે એને સમજવામાં છોકરાઓને ઈઝી પણે એટલે ફોનિક્સ આપ્યું છે એમ
હા એ લોકો વર્ડ્સ ઇઝીલી સમજીવી શકશે અને પોતાની જાતે સ્પેલિંગ બનાવી બી શકશે
એની શું ફીસ હોય છે શીખવા માટેની
શીખવા માટેની તો ફીસ બધે અલગ અલગ હોય છે. ઘણી જગ્યાએ ત્રણ હજાર બી હોય છે. પણ આ આખો એક સબ્જેક્ટ ની જેમ શીખવવામાં આવે આની માટે અ સાત વર્ષનો કોર્સ હોય છે એટલે જો અઠવાડિયું આખું વરસ નથી ભણવાનું હતું અઠવાડિયા ના બે જ દિવસ એના ક્લાસીસ હોય. એ ક્લાસીસ માં એ લોકોને થોડું થોડું થોડું કરીને બધું શીખવાડવામાં આવે એટલે છોકરું સાત વર્ષ જો કોર્સ કરે ને એનો તો એક પણ સ્પેલિંગ મિસ્ટસ્ટેક વગર પોતાની જાતે લખે એને સ્પેલિંગ નહી શીખવાડડો હોય ને તમે અને આપડે બોલીયએ ને કે સ્પેલિંગ તો બી એને ઓટોમેટિકલી આવડી જશે
એટલે આપડે કઈ આમાં શું ડાઉનલોડ ઓનલાઈન શીખી શકાય આપડે કે ક્લાસીસ જવું પડે
ના ના ક્લાસીસ બી થાય છે અ અને ઓનલાઈન પણ આપણને બધું જ મટરિયલ આની પર મળી જાય છે.
એટલે ઓનલાઈન ફ્રી ઓફ કોસ્ટ હોય છે.
અ નહી અમુક જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ બી હોય છે ને પછી આગળ તમારે ભણવું હોય. સ્ટાર્ટિંગ ન ફ્રી ઓફ કોસ્ટ હોય છે. પ્લસ આગળ તમારે ભણવું હોય તો એની ફીસ લેવામાં આવે છે.
અછા કોઈ પણ એજ ના લોકો કરી શકે આ બધું
હા હા કોઈ પણ એજ ના લોકો કરી શકે અને બીજાને શીખવાડી બી શકે અત્યારના આ બહુ જ મહ જરૂરી થઈ ગયું છે. કે તમે ખાલી અ ફોનિકસ કરાવો એટલે તમને ઇંગ્લિશ બહુ ઈઝીલી આવડી જાય.
એટલે આપડ આમાં ફ્લુઅન્ટ ઈંગ્લિશ થઈ જાય આપણે જે ઘણી વખત મિસ્ટેક થતી હોય છે બોલવામાં સ્પેલિંગમાં હું ઘણી વખત થ સામેળું ઇંગ્લશ બોલતું હોય પણ મને ઓછું ફ આવે બોતા એ બલેલી મને સમજ સે શ કરું એ મ
હા બરાબર છે પણ આમાં શું કે આમાં તમને ખાલી વર્ડસ વર્ડસ બોલતા આવડે. કોઈ બી વર્ડસ આપો તો વર્ડસ બોલતા આવડે. એ વર્ડસ કેવી રીતે બનાવવાનો છે એ આવડે પણ આનાથી ફ્લુએન્સી ના આવે. આનાથી તમને વર્ડસ નો સાઉન્ડ બરાબર બોલતા આવડે. અને કોઈ બી સ્પેલિંગ તમારી જાતે લગતા આવે. હવે તમારે ફ્લુએન્સી જોઈએ તો એના માટે ગ્રામર ભણવું પડે તમારે. ગ્રામર રાવડ ઉપર.
સ્કૂલમાં અમને ગ્રામર શીખવાડતા તા સ્કૂલમાં જો ઈઝીલી મને સેન્ટેન્સ લખ પણ આપે તો હું ઈઝીલી સેન્ટન્સ લખી કરતી હતી પણ જયારે એજ વસ્ તું તમે એમ કહ કે ભાઈ ચલો યુ આર સિટિંગ તો પછી હું એકદમ પ્રોપર એમનેમ ના બોલી શકું ગુજરાતી ગુજરાતી માં કે તમે બેસ હું સીટિંગને પ્રોપર એને સેન્ટન્સ નથી બનાવી શકતી. મને હજુ પણ એ પ્રોબ્લેમ થાય છે હું છોક છોકરાઓને પણ મા એ લોકો મારી સાથે બોલે પણ હું એમને ટ્રાન્સફર નથી કરી શકતી ઇંગ્લિશ માં. તો મને ઘણી વાર એવું હા કે હું ચલો કઈક ઇંગ્લિશ ક્લાસીસ કરું કે પણ મે કીધ ફોનિકસ મે હમણાંથી બહુ સાંભળ્યું છે. તો મને એવું થ કે હું કઈક ફોનિકસ માંથી કઈ શીખવા માટે મળતું હોય કે આપણે ફ્લુઅન્ટ ઇંગ્લિશ આપડા અ આવી જાય આપણને બોલતા, તો પછી હું છોકરા સાથે પણ બોલી શકું.
હા હા પણ ફોનિક્સ એ ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલવા માટે નથી. એ તો ફક્ત વર્ડ અ સમજ વર્ડસ ને કે રીતના લખવાના. એક વર્ષ તમે કેવી રીતે લખશો, એ તમે એ ઈઝીલી આવડી જાય તમને. પણ બોલવું હોય તો તમારે ગ્રામર તો શીખવું જ પડે એના માટે.
માટે પ્રોપર ગ્રામર શીખવું પડે અને ઓનલાઈન પણ ઘણા બધા એવા એપ છે કે એમાં ઇંગ્લિશમાં આપણને ફ્લુઅન્ટ બોતા શીખવાડે છે પણ એમાં કેવું છે ખાલી વર્ડ એ લોક બોલે અને આપડે પછી ઈન ઈ ઈન સેન્ટન્સ આપણે ફરી બોલવાનું. તો ઓબ્વિયસલી હવે એમાં તો કઈ એટલી ખબર નથી આ વર્ષ આપણે કેવી રીતના મીન્સ આમ બનાવવાનો કઈ રીતના કે ચલો હું જઉં છું. હું તારા ઘરે આવું છું, એવું બધું ક બોલવું હોય તો પછી મને એ રાખો સ્પેલિંગ આખો સેન્ટન્સ બનાવતો મને બહુ પ્રોબ્લેમ થાય છે.
હા એ તને ધીરે ધીરે આવડે તમારે એમ એની માટે બહુ મહેનત કરવી પડે. બહુ બધા સેન્ટન્સીસ તમારે પેલા તો શીખવા પડે. એ સેન્ટન્સીસ તમે કયા ટેન્સમાં બોલો છો, કયા કાળમાં બોલો છ છો એ શીખવું પડે. કોઈ બી વર્ડ તમારે અ તમારે કોઈ બી સેન્ટન્સ બોલવું હોય તો એના માટે કયો વર્ડસ અ અ મારે બોલવો પડશે એ તમને આઈડિયા હોવી જોઈએ. તો તમે સેન્ટન્સ બનાવતા શીખો.
ઓકે મેં બિંગો કરીને એક એપ ડાઉનલોડ કરી તી. તો એમાં મને કેવું ખાલી એ લોકો વર્ડસ જે એ લોકો બોલે એ પછી સામે સામે આપણેે બોલવાનું. પણ એ એ જે વર્ડસ આખું સેન્ટન્સ એ લોકો જે બનાવે ને એ લોકો જ બનાવીને આપણને બોલાવે. તો એમાં તો મેં કીધું આ તો નાના છોકરા જેવું લાગે આપણને આ ન ફાવે. મને હું સેન્ટેન્સ બનાવી જ નથી શકતી હું ગમે તેથી ટ્રાય કરું છું પણ છેલ્લે મને બનાવતા ફાવતું જ નથી. એ મને થોડીક ઈંગ્લિશમાં મને બહુ પ્રોબ્લેમ થાય છે.
અચ્છા એના માટે તો તમારે છે ને અ વોકેબલરી ઇંગ્લિશની વોકલેપ એટલે શબ્દકોષ હોવો જોઈએ, શબ્દ ભંડોળ હોવો જોઈએ કે તમારે બેસવું છે તો એને શું કહેવાય સેટ, ઉભું થવું છે તો સ્ટેન્ડ, બહાર જવું છે તો ગેટ આઉટ, અંદર આવું છે તો કમ ઈન, એવા બધા વર્ડસ તમને આવડે ને તો ધીરે ધીરે કરીને તમે નાના નાના વર્ડ સેન્ટન્સ ફોર્મ કરતા આવડી જાય પછી એના પછી મોટો મોટો સે ફોર્મ કરવા માટે તમારે પાછું અ એના એનું અ ટેન્સીસ બધા શીખવા શીખવા પડે પેલા નાના નાના સેન્ટન્સ શીખ્યો કે કમ ઇન સીટ ડાઉન અ અ ગો આઉટ એવા નાના નાના સેન્ટન્સ શીખી લો પછી તમને આગળ વધારે બીજા નવા નવા સેન્ટન્સીસ શીખવા પડે અંદર એ આવે અંદર તમે ધીરે ધીરે જેમ જેમ આગળ આગળ તમે ભણતા જાવ ને એમ ધીરે ધીરે બધ ત્યાં તમને સેન્ટન્સીસ શીખવવામાં આવે
એટલે ઘણી વખત હું સુ બુક લઈને બેસવું છે એક ઇંગ્લિશ ની તેમાં શું જે વર્ડ આખું જે સેન્ટેસ હોય ને હું આખું સેન્ટન્સ એમને વાંચી જાઉ પણ પછી આગળ એમ આવે ને કે ભાઈ આનું આ ગુજરાતી સેન્ટેન્સ છે એ ઇંગ્લિશમાં બનાવો તો હું એમાં કન્ફ્યુઝ થઈ જાઉં કે ભાઈ હવે આમાં શું કરવાનું અને ટુકડું ટુકડું એમ ક ને આપણેને થોડું જોઈન કરી આપણને એવી રીતના મને ફાવે પણ હું ચુલીમાં હું એમાં નથી બોલી શકતી કે ભાઈ ચલો મને ફ્લુઅન્ટ ઇંગ્લિશ સામેવાળા જોડે ફ્લુઅન્ટ રીતે વાત કરવી છે. ચાલલો કઈક મેં અ મારી કોઈની સાથે કોઈ ફ્રેન્ડ થી બહુ ઇંગ્લિશ બોલે છે તો મને નથી ફાવતું એ બધું
ઓકે ઓકે તો એમાં એમ
મને એવું થાય છે કે ઘણી વખત હું ઇંગ્લિશ ક્લાસીસ જોઈન કરું તો શું એ કરાય કે ના કરાય
હા ડેફિનેટલી કરાય ને એ લોકો તમને ગુજરાતી સેન્ટન્સ કેવી રીતે શું છે અને એનું ઈંગ્લિશ સેન્ટન્સ કેવી રીતે બયનું એ બધું ડિટેલમાં શીખવાડે ઇવન બોલતા બી તમને બોલવાની બી પ્રેક્ટિસ આપે ને બહુ બધા સેન્ટન્સીસ એ એક જ અ એક તમે જયારેઅ ક્લાસીસ જોઈન કરો ને તો ક્લાસીસ કેવું હોય તમને બધા અ બધા કાળના બધા ટેન્સીસ ના સેન્ટન્સીસ શીખવાડે દાખલા તરીકે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ પછી અ કન્ટિન્યુસ ટેન્સીસ બવેલા કેવાય ને અ પાસ્ટ કન્ટિન્યુ સ્ટન્સ પ્રેઝન્ટ કન્ટિન્ય સન્સ એક ટેન્થ વાઈઝ બધા શીખવાડે તમને એટલે તમને ઈઝીલી એટલે તમને આવડી જાય ધીરે ધીરે એમાં તમારો મગજ ચાલવા માંડે કે મારે આ સેન્ટન્સ ફોર્મ કરવું છે તો કેવી રીતે હું કરી શકું
અચ્છા અચ્છા તો એની માટે આપણે ક્લાસીસ જોઈન કરીએ તો એ વધારે બેટર રહેશે કારણ કે આપણને કઈ પણ ફોલ્ટ હોય તો આપડણે પૂછી જઈએ ડાયરેક્ટ કે ભાઈ આમાં શુંું શું કરવાનું કઈ રીતના સેન્ટેન્સ બનાવવાનું કારણ કે કોઈ પણ ઇન્ટરવ્યુ આપવા જોઉં છુંને બધા મોસ્ટ ઓ ફેમ કે મેડમ ઇંગ્લિશમાં બોલો હવે મને ઇંગ્લિશ એટલું બધું ફ્લુઅન્ટ છે જ નહીં હા સામે વાળો જે પણ કઈ પણ બોલ છે મને સમજમાં આવે છે પણ એનું ઇંગ્લિશ સેન્ટેન્સ જયારે બનાવવાનું બોલવાનું આવે ને ત્યારે હું નથી બોલી શકતી એમાં કન્ફ્યુઝ થઈ જાઉં છું એમાં કે ભાઈ બોલવું શું અ કોમ્પ્યુટરમાં પણ જો કઈ પણ કોઈ અ સેન્ટન્સ આપ્યું હોય તો પછી હું એને બરાબર પ્રોપ ગુજરાતીમાં નથી સમજી શકતી કે ભાઈ શું કેવા માંગે છે બેઝિક રીતે તે આવડે છે પણ મને ફ્લુઅન્ટ તરીકે જે ઇંગ્લિશ પ્રોબ્લેમ છે ને એ મને થોડો બહુ પ્રોબ્લેમ છે વધારે પ્રોબ્લેમ છે ઇંગ્લશમાં આખી જે બુક હોય છે તો ઇંગ્લિશમાં બુકમાં આખા સેન્ટેન્સ હું વાંચી લઉં છું મારી પાસે અત્યારે અહીયાં એક બુક પડી જ છે અ પણ એ એ બુકમાં હું વાંચું છું યુ બીકમ અ વોટ યુ થિંક. પણ હવે એમ કે છે ને કે હવે આનું ગુજરાતી કરો તો હું કન્ફ્યુઝ થઈયો કે ભાઈ આનું શું.
હા હા હવે સપોઝ કોઈ બી સેન્ટન્સ તમને ગુજરાતી જોઈતું હોય ને, તો ગમીની છે ચેટ જી પી ટી છે એ તમને હેલ્પ કરશે, એમાં ટાઈપ કરવાનું કે આ આખું ઈંગ્લિશ નું સેન્ટન્સ જે હોય ને. ઈંગ્લિશનું વાક્ય ટાઈપ કરવાનું અને નીચે લખવાનું. કે એક્સપ્લેન ઇન ગુજરાતી. અને એ વર્ડસ અંદર આવી જ જાય ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો એમ એટલે તમને ટ્રાન્સલેટ કરીને આપે. તમને ખ્યાલ આવશે, કે આ ઇંગ્લિશ સેન્ટન્સ નું ગુજરાતી મિનિંગ શું થાય.
ચેટ જી બી ટી માં આપડે, એ બધું પૂછી શકીએ આપડે.
હા બધું જ બધું જ પૂછી શકો તમે.
અને ફ્રી ફ્રી હોય છે કે એનું કઈ ચાર્જિસ હોય છે?
હા ના ચેટ જી પી ટી તો ફ્રી છે તમારે ખાલી એપ ડાઉનલોડ કરવાનો ચેટ જી પી ટી નો. અને એમાં તમે જે બી પ્રશ્ન પૂછશો બધો જ બધો જ જવાબ એ તમને આપશે.
એટલે કોઈ પણ ટોપિક ન હોય કોઈ પ્લાન્ટસ વિશે હોય કા તો કોઈ આપણે કઈ વસ્તુ ના આવડતી કોઈ રેસીપી વિશે હોય કઈ મા હું ફશે
રેસીપી તો નહીં આપે, પણ કોઈ બી સેન્ટન્સ નું તમને અ ટ્રાન્સલેશન આપશે. કોઈ બી વર્ડ્સ તમને નથી સમજ પડતી કે હું ગુજરાતીમાં આ વર્ડસ છે, પણ ઇંગ્લિશ શું બોલું ખબર નથી, તો એને કેવાનું આ ગુજરાતી વર્ડ છે એનું ઇંગ્લિશ કરી આપો. એટલે એ તમને તરત ને તરત ઈંગ્લિશ વર્ડ